હા હેલો હેલો.
જવો જવો સૌ તમારી ફેવરેટ વસ્તુ શું છે?
અરે અ તારે તારી કેહેવાની હું મારી
હા પણ તું પેલા ચાલુ કરી લે મને આઈડિયા આવે તું જે કે તે પ્રમાણેમાં આન્સર આપું એમ.
હા ચલ તું પહેલા તા તારો ફેવરેટ તું જ બોલ.
મારું ફેવરેટ તો બિરિયાણી.
યા હ્ હ્.
વા તો બાજ યુ તારો શું છે?
ચાઇનીઝ
ચાઇનીઝ માં કઈ? પણ ચાઇનીઝમાં કોઈ ઘણી આઈટમ આવે.
લાઈક અત્યારે તો મોમોઝ છે પેલા આકાનગ જ હતા. એટલે પેલા મેડી નું નામ રાખ્યું ત્યારે એ રાખ
મે તો આજ સુધી એ બધુ ટ્રાય બી નહી કરી. ચાઇનીઝમાં તો બહુ જ લિમિટેડ ખાલી એક તો મંચુરિયન ખામ ચાઇનીઝમાં પછી છે પેલું પનીર ચીલી એન એક ખબર નઈ કઈ ભેળ જે કઈ મિક્સ જેવું તે ખામ.
યાર પનીર ચીલી માં ફી પનીર આવે ઠીક હોય પનીર.
આખો કોટિંગ જ એવી રીતના. પછી બીજું કઈ? વોટ ઈજા અ ફેવરે પ્લેસ કઈ છે તારે? લક ડ્રીમ પ્લેસ લાઈક ડ્રીમ ડેસ્ટસ્ટિનેશન.
ડેસ્ટિનેશન. એ તો એવું કઈ વિચાર્યું નહી?
હા તુ એ કઈ એક વાર કીધ લો કેતી હતી ખબર.
હા તો એને ડ્રીમ ડેસ્ટિનેશન થોડી કેય શકો એતો એ પ્લેસ ગમે છે, એમ ફરવા જેવું છે.
તો કઈ તો હશે ને કઈ તો વિચારલુ હશે ને કોઈ આવી જગ્યા ફરવા જવા કોઈ કન્ટ્રીમાં
એ એવી તો પેલા તો ઇન્ડિયા જોવાનું છે.
મને તો ઇન્ડિયા માં તો જરાક ભી શોખ નિમલે ફરવાનો
મે ના ઇડિયાનો જ શોખ છે.
ઇનડીયામાં અમણાં તુ કા કા ફયરી એમ જોવા જઈ તો હજુ સુધીમાં કયા- કયા એરિયામાં લાઈક શું શુ ફયરી હજુ
અમદાવાદની આજુબા હજુ ફરી હશું અમદાવાદને અમદાવાદની આજુબાજુ અને અમારું ગામડું હે‌ હે એ ગામડું ને એની આજુબાજુ બસ
બસ એટલું જ લાઇક એટલે લાઈક પ્લેસ નું નામ ધારો કે મેં હજુ સુધી સારંગપુર ગીય ચોટીલા ડુંગર.
એ બધું તો વચ્ચે વચ્ચે આવે સારંગપુર, ચોટીલાના એ બધું તો વચ્ચે વચ્ચે આવે પછી સ્કૂલમાંથી પ્રવાસ ગયા હોય એવું બધું.
હા બરાબર એ ખબર છે તને પેલું વીરપુરના થો થોડી કઈ નજીક છે ખોડલધામ તને ખબર.
હા.
તે કેટલી ફળ જગ હા હમે પહેલી મે ગેલો ને એટલી મોટી જગા એટલે વિશ્વાસ જ આખું માં લોન્ચ છાંય ને એટલું મસ્ત દેખાય ને બાગ બગિચ ને વચ્ચે મોટું ટેમ્પલ બો ભારે સીન.
યાર અમુક મંદિર બહુ જ સરસ
હા મને છે ને મંદિર ન નાચમ લાઈક જે કલા એટલે એમ જે રીતે બનાવે ને તે બો તમે જોવાનું એટલું ભારે બનાવલું રહેેને ડિઝાઇન
કાલે હું ઈસ્કોન ગઈતી ને મતલબ અ બીજું એક ઈસ્કોન જે ફેમસ છે, ને એની આ બીજું છે. આખું વાઈટ પથ્થરમાંથી બનાવેલું એટલું મસ્ત લાગે ને બટ ફોટો ના પાડવા દે નો ફોટોગ્રાફી એટલે એ દિવસે જ બી
સારંગપુરમાં ખબર છે, એકદમ બધા મતલબ ઊભી ભી રેલા ગાર્ડ લોકો ઓય બી કે ફોટો ની તો બી બ
હા ત્યાં પાડે છે, પણ અહિયાં તો નહી પાડવા દે
હમ્મ તાત પબ્લિક પણ ઘણું હોય કે ની એટલે કોઈને રોકવી ની શકે તેવું કોઈને પાડેબી
તારા ઉપર થોડું છપરી જેવુ ફીલ કરાવે એમ કોઈ સારંગપુરમાં થોડું છપરી જેવું
હાચુ હકે બો છપરી જેવું થઈ ગયુ બધા અમાર બાજુ છે, ને અ અરે અમાર બા જુ થોડા છોકરા છે, ને હે તે દર વખતે તા જ જાયા કરે બે ત્રણ મહિનામાં એક વાર તો ફરી જ આવે એમ ટ્રેન માં બેસીને જાય એક દિવસ રોકાઇને પછી આવ્યા કરે તાને તા જાયા જ કરે એક જ જગ્યાએ
હા પછી દ્વારકા હે ત્યાં બી મતલબ એવા બે તણ પ્રેવેશ થઈ જાય ને
મીડિયાના લીધે તા પાછા ફોટો પાડવા જાય હે એ લોકને પલ્લી ત રેજ નહી હે એક બી સવાલ પૂછી લે ને ત એના વિ કઈ પણ ની ખબર રેય
ઓલો બ્રિજ છે, ને એના માટે જે બ્રિ ભાવ ફોટોગ્રાફ લેવા માટે અમાર અમાર બાજુમાં એ બેન છે, ને એ દર મહિને એક વખત દ્વારકા જાય. દર મહિને એક વખત કાર લઈને તો કે ભગવાન બોલાવે તો અમે જઈએ છીએ તમને લોકો બોલાવતા ન
હા તેજને હાચે બધા એમ એમ રી રીલ પર ભી એવા હકે મતલબ એમ આવી જગ્યા પર એમ કેય ભગવાન તે એટલે જવાય એમ પણ હું મતલબ સેન્સ જ ની હોય એ વાત ની એટલું મને હસવું આવે ને જેઇને બધા લાઈક કરે પછી બ ત્રણ ચાર મિલિયન લાઈક એ બધાની જ રીતે લાઇક
મતલબ થોડો થોડો બને પણ એટલું બધો એટલું હાઈ ને
હા તે એકદમ બો કિંચ લાગે હ મને તો
એવું ભગવાન એક જ જગ્યાએ હોય તો તો પછી
હા એટલે હોવે મે તો આ ટોપિક પર મારો ઓપિનિયન ની આપ
એ જ તતારી જોડે ટોપિક હો વાત
એતો છે અરે અરેયાર પાછું હમણાં અમે વાત કરતા હતા પ્રેમ પીલા હાથે કાકા છોકરા હાતે તો લાઈક આપડે ગુજરા બોલીએ પણ એમ જક એમ પેલું બોલીએ કે એકદમ સ્પષ્ટ ગુજરાતીમે બોલવા જામ ને એટલું ક્રિંચ લાગેને મારે બોલાય બી ની એટલા કોલ બે ત્રણ કોલ કરીયા કરયે એટલું ખરાબ બોલેલ છે, ને મે કોઈ પણ પેલો જાશે ને હે મારી વોઈસ નોટ વિચારમાં પડી જાહે લાઈક લિટરલી બોજ એટલે લોકલ આપડે એમ બોલ્યા કરુ બરાબર રીતે જયારે એકદમ ચોખ્ખું ગુજરાતી બોલવું હોય ને ત્યારે મુશ્કેલ થઇ જાય
અરે એવું ચોખ્ખું સાંભળું હોય તે અમદાવાદ દવાનું બધા એવું બોલતા હોય ને એકદમ ચોખ્ખું
હમ પછી કોઈ તો કલીપ હશે ને તું જાવા માંગેફરવા આ ઈન્ડિયા સિવાય મતલબ
ઇન્ડિયા સિવાય પેલું છે ને અ
સ્વિઝરલેન્ડ
નઈ ગ્રીન સ્કાય હોય છે ખબર એમાં રીલ્સો બહ જોય છે ને નોર્થ હા એ
કબર ની એટલે જગનું નામ તો એજ છે કદાચ હા આઈસલેન્ડમાં એકદાચ હા તા મારે ભી જાાવ છો એ એ તમને ખબર હો કે રીતના થાય તે અરોરા જેવ ઉપર રહી લાઈટ જે દેખાય કે ના થાય તને ખબર ગેસ કરી
હમ ત્યારે એનું એવું કઈ છે કે સન જે હા હા યાદ છે મને મેં જોય તું ક્યાં છે હા
હમ
ચાલ છે હે એટલું જોવા જવું છે તું એમ જોવા જઈ ને બધી વસ્તુ એમ તો બો અમેઝિંગ છે
એટલે ત્યાર એવું છે ને
શું હલો
હેલો અરે એમ કઉ છું એટલે ક માન જ નથી થતી એવું છે ને
શું સમજ ન બેડી મને કઈ
અરે એ કન્ટ્રીમાં છે ને નાઈટ જ નથી કરતી
હા હા નહી એ તો સિક્સ મંથ નો પીરિયડ રહે છે લક સિક્સ મંથ દિવસ રહે હેક્સ મથ નાટ ર
હમ હમ
શું ભારે વિચાર ગણી ટાઈમ ન ખબર જ ન પડેવું જયારે જોય ત્યારે સવાર ઉ ર
એક વખત જવા દવું
સાચ આવે નવી બહ ઘણી કર હા મે ઘરે રવાનાજ નથી બહાર જ ફરવા જવાનું છે
એવી
હું બલોગ બનાવીશ મે તો જોજે અરે મારે તો મેન તો છે ને પેલા તો એટલે બઉ ઘણી કંન્ટ્રી છે એમ તો
હવે ડિસાઈડ નની કરી શક આજે આવી ગયા ધારો કે મિલિયન ડોલર ની લોટરી જીતી ગયો કરવું મુશ્કેલ છે કે કઈ કન્ટ્રીમાં પહેલા જાવ એક તો મારે નેદર નેધરલેન્ડ જવું છે ત્યાં મતલબ હ
બોલા
હા તો મતલબ પેલા તો એટલેમ નેધરલેન્ડ જ મને બહુ ઇન્ટરેસ્ટ છે કારણ કે ત્યાં છે એક છે મતલબ યુટ્યુબર મતલબ સ્ટેડ એના બોઉ જો બધાથી પેલા મે ઇંગ્લિશમાં જોવાનું ચાલુ કરેલું ને તે એનાજ વિડિઓ એટલી ભારે જગા ને હે બહુ ભારે એટલે મતલબ એ માણસ બહુ ભારે એની સાથે વિડીયો બનાવે છે અરે એની કન્ટ્રી બી બહુ મસ્ત છે હા એટલે ફરવું છે મારે મસ્ત જગ્યા છે ના લીલી છે ને એટલે મતલબ એનું આખા મેપમાં મતલબ મે એનું ઘર ફાઈનડ કરવાની ટ્રાય કરતો હે મતલબ એનું મને છે બે વસ્તુ મળી ગયલું હે મેં એનું જીમ બી શોધી કરાેલું અને એક સ્ટુડિયો છે એમ તે સૌઘી કાઢેલું એનુ એક એક એક પાર્કમાં એ લોકોએ વિડીયો બનાવેલું હતું તે પણ મને મળી ગયેલું મે લીટર્રલી સર્ચ મારી અને એ જગ્યા સુધી કરી લે
કેટલા કેટલા નવરા લોકો છે ભારતમાં અનએમ્પ્લોયમેન્ટ ઓન પીક
લિટરલી આખા માપમાં થી શોઘી એટલે તુ વિચાર કરને આખા ન્યુઝીલેન્ડ ના મેપમાં એટલે
સૌરવ જોશીનું બી આવુંજ થયું હતું કદાચ તારા જેવું પૈસા થશે સૌરભ જોશી મતલબ એના વ્લોગસ બનાવતા સૌરભ જોશી એના એના ઘર બતાવતા હો તો એના વિડીયોસ જોયા તા ને આવી રીતે મેપ ઉપર થી બધું ફાઇન્ડ કરીને ઘરમાં ચોરી કરે હતી એક
હો એ તો મેં તો એટલેના વિડીયો ન જોયા એના વિશે મને કઈ નહી ખબર જો કઈ મતલ માર તો ઓફિસલી એટલે ચોરી નથી કરવી ઓફિસલી વિડીયો બનાવુ
ના પણ એનું આવું થયયું આવે ત્યાં કોઈ સ્ટોક કરતું હતું
પણ એલું મઝ મા નેધરલેન્ડ સ્પેશિયલી મેં એને મળવા જવાનો છે મારે એટલેજ જોવું છે બીજું કઈ નેધરલેન્ડમાં કોઈ એમસ્ટર્ડેમ પર જવું છે હા તે બહુ મસ્ત છે
ઓકે શુભેચ્છા
ને પછી તને ખબર છે કે ત્યાનું નેશનલ જે ફ્લાવર છે ને એ ટ્યુલિપ છે એટલે ટ્યુલિપ ના આખા ગાર્ડન બહુ મોટા વિન્ડ મિલ સાથે ખબર
હ
ખબર છે પબજીમાં સ્ટાર્ટિંગમાં લોબીમાં હતું એ
હા ઓલું વ્હાઈટ પિંક કલર નું
લોબી યાદ બી નહી હ મને
હમ
તુ રમેં છે પબ
ના એટલે પેલા રમતો ત્યારે મતલબ ખબર મતલબ
ઈધરલેન્ડ તો મે આખું જોઈ બધું પછી બીજું.
મારે તો ઈન્ડિયા ફરવા બધા અલગ અલગ કલ્ચર જોવા છે. પેલા તો ગુજરાત ના બધા અલગ અલગ પ્રદેશ જે કચ્છ સાઈડ છે ને ત્યાં એ સાઈડ નું હેન્ડ એમ્બ્રોઈડરી ને બધું બહું જ ફેમસ છે.
બરાબર. ગુજરાત ફરવા માટે કદી ઈચ્છા નહી થતી.
ત્યાં રીચ હે ઇન કલ્ચર
મે બનાવી કઢ માર મારા મેં બનાવી લેવા તું લાવય તો ખાવાનું એટલે હા તે મુકયુ ચાલ મોકલુ મોકલુ. હા હલો.
હેલો.
હા એક ખરા ટાઈમ કેટલો થયો છે જોજે
ગ્યારા મિનિટ હો ગયો.
શું હા ચાલ કટ કરી દે બઉ થઈ ગયું પછી પાછો કર.